હામાં હા હા આવ્યો
હા મજામાં તમે બોલો કેમ છો તબિયત પાણી બધું
બસ એકદમ સારા તબિયત પાણી બધા.
સરસ સરસ. બોલો બોલો આજે કયા વિતર પર આપણે ચર્ચા કરીશું.
બસ આજ હમણાં આજ કલમાં જે ચાલુ થયું છે. તહેવારોની શરૂઆત બધી.
હા હવે તો સીઝન આ ગયા આપડે એક. પલું. ચોમાસું ચાલુ થાય એટલે પેલો વરસાદ પડે એટલે તો આપણેે આમ ફીલ કરતા હોઈએ કે હવે. તહેવારો ચાલુ થઈ ગયા
હમ હમણાં બે દિવસ પહેલા જ અષાઢી બીચ ગઈ. ત્યારથી બધા. સારા પોતાના ઘરના મુહર્ત જોડાવાનું સારું કામ બધું ચાલુ કરી દીધું બીજ જોઈને.
હા.
ને હવે આપણેે છોકરીઓનો ફેવરેટ તહેવાર હશે ગૌરી વ્રત ને જયા પાર્વતી ના વ્રત.
હા એ તો સાચી વાત છે.
એ પાંચ દિવસ ભૂખ્યો રેવાનું. આમ ક્યારે કઈ ખાવાની ઈચ્છા ના થાય પણ જયારે એ ગૌરી વ્રત. કર્યા હોય ને ત્યારે જ એવું થાય કે હું આ ખાઈલો હું આ ખાઈલો.
હા અને તમ ભૂખ પણ આપડને આમ વધારે લાગે.
હા.
હા.
તો બી એમાં સુકા મેવા અને બીજી. ફરાર કરવાની એ બધી બહુ મજા આવતી હતી.
હા હા. અને અમુક વાર તો ખબર શાળાઓમાં પણ દેવામાં આવતું ખાવાનું? જયારે બા ગૌરી વ્રત હોય ત્યારે.
હા અને. અમારે તો ગૌરી વ્રત માં છોકરીઓને રંગીન કપડા પહેરવાના આવતા બોલો કેટલી મજા આવીઈ જાય.
હા એ તો અમારે પણ એવું જ હતું.
હમ્મ અ અને ઘરે કઈ કામ નહી કરવાનું?
હા અને એ ટાઈમે આપણને માર પણ નતો પડતો જો હોમવર્ક કરીને ના ગ્યા હોય ને તો.
એજ ને, કેટલા બધા બેનિફિટ હતા.
હા. એટલે આપણા જીવનમાં આમ તેહવાર નું ઘણું મહત્વ છે.
હા એ તો છે જ. આમ તેહવાર ઉજાવા ખાતે તો ઉજવી લઈએ પણ એની જોડે જોડે આપણને ખબર પડે કે આપડા રીતિ રિવાજો શું છે, આપડું કલ્ચર કેવું છે. એક બીજા જોડે આપડે શેર કરતા ને ઇન્જોય કરતા શીખીએ.
હા એ તો સાચી વાત છે અને ભારત ભારતમાં પણ આમ ઘણા તેહવારો ઉજવાતા હોય છે.
હા, પછી તો જેમ કે મહારાષ્ટ્ર નો તેહવાર છે ગણેશ ચતુર્થી. તે ગુજરાત માં ભી ઉજવાય છે. દર વર્ષે બૂજ બધા ઉત્સાહ થી ઉજવે.
હા ઘણો ધૂમધામ થી ઉજવાય છે.
હમ્મ.
હવે તો એ પણ હવે આવશે જ ને તેહવાર ગણેશ ચ
હા અરે મારા ઇન્સ્ટામાં તો અમુક લોકો અત્યારથી રીલો મોકલવા લાગ્યા છે કે આટલા દિવસ લેફ્ટ, આટલા દિવસ લેફ્ટ.
હા, હા એટલે આમ ઘણું જ મહત્વ આપતા હોઈ છે.
હા, બૂજ હમ્મ. અને પાછું દરેક તેહવાર પાછળ એક વાર્તા હોય એમની, કે આવું આવું થયુ તું એટલે આવી રીતે આ ઉજવામાં આવે છે.
હા અને ઇતિહાસ પણ ઘણો છુપાયેલો હોય છે એની પાછળ.
હા. તો એ એ ખબર પડે તો આપણને જોડે જોડે શીખવાનું બી મરી જાય કે ઓ કે આવું હોય.
હા. અને તેહવારો આપણા જીવનમાં ખુશીઓ પણ લાવતા હોય છે. આખું વર્ષ આપડે આમ કામકાજ અને દ અ જવાબદારીઓમાં વ્યસ્ત અ રહીએ ત્યારે જો તેહવાર આવે તો આપણને આમ, ઘણું જ ઉ ઉત્સાહ મળે ને શાંતિ મલે મગજને એક પ્રકારની.
હમ્મ આ નવરાત્રીને જ જોઈ લો ને? આખું વરષ આપડે ભલે ગમે એટલું કામ કર્યું હોય પણ નવરાત્રીમાં આખી રાત લોકો ગરબા રમે નવી નવરાત્ર.
હા અને ઘણા ઉત્સાહથી રમે પાછા.
હમ્મ. પેલા, નવે નવ દિવસ ના કપડા અલગ સિલેક્ટ કરે, એની જ્વેલરી અલગ સિલેક્ટ કરે. લોકો તો સ્પેશિયલ ગરબાના ક્લાસમાં પણ જાય.
હા, ખાલી ગરબા શીખવા.
હમ્મઅ, એ ગરબે ગરબે ઘૂમતા ઘૂમતા માતાજી ની ભક્તિ કરે. દરેક માતા ને યાદ કરે.
હા આપડે તો આમ દિવાળીનું પણ ઘણું મહત્વ છે.
હાઆ અને એની તો પાસી તૈયારી બી મહિના અગાઉ ચાલુ થઈ જાય. અને દિવાળી જેટલી ના ચાલે ને એટલે તો આપડી ઘરની સફાઈ ચાલે, કેટલો બધો ટાઈમ જાય!
હા એ તો ઘણી સાચી વાત કીધી. અને એ ટાઈમે તો બચારી છોકરીઓને એમના મમ્મી એટલું બધું કામ કરાવે. કે એ દિવાળી ઉજવા લાયકય નહી રેતી અમુક વાર તો.
અરે બઉ જ અને અમુક તો કેવું માળિયા પરથી ઉતારવાનું. ઘસવાનું, સાફ કરીને પાછું માળિયા પર મૂક દેવાનું અને આવતી દિવાળીમાં એ પાછું કાઢવાનું.
હા પણ આપડે આમ જોવા હા પન આપડે આમ જોવા જઈએ ને તો એની પાછળ અ પેલાનું આમ એક કારણ પણ કહી શકે તો કેહેવાય કે દિવાળીમાં કેવું કે ચોમાસું હોય. એના લીધે આખા ઘરમાં ભેજ હોય અને ભેજ હોય તો આપણેે ફૂગ છે કે એવા બેક્ટેરિયા છે કે એક બધું આમ ગ્રો થઈ જાય એટલું વહેલું. કેમ કે એને ભેજ મળી રે. પણ આપડે જો દિવાળી પેલા ઘર સાફ કરીએ તો આપડું ઘર છે એકદમ ચોખ્ખું થઈ જાય. અને કોઈ પણ જાતનો રોગ પણ ના ફેલાય.
હમ એ તો એકદમ બરાબર કીધું.
હા પછી આપડે જોઈએ તો હોળી
હમ હમ
હોળીનો પણ આમ ઘણો રંગોનો તહેવાર છે.
હા ગુલાલ અને આ તો અત્યારે કલરથી રમાય સે બાકી પેલા તો કેસુડાના ફૂલનો કલરને બીજા બધા નેચરલ કલર થી જ રમાતી તી હોળી. કંકુ ને ગુલાલ
હા એ તો વાત સાચી કીધી તમે.
અત્યારે અત્યારે તે બધા હોળી રમવા માંય તે બધા ધૂળેટીમાં એટલા બધા ગાંડા હોય ને.
હા અને એ ટાઈમે બધા પોતાનો સ્ટ્રેસ ભૂલી જાય પોતા અ જે ભેદભાવ હોય. બે ફ્રેન્ડ્સ વચ્ચે યા કોઈ વચ્ચે તે ભેદભાવ ભૂલી ને પન ભાઈચારાથી આમ અ એકબીજા પર રંગ લગાવશે ને, તહેવાર ઉજવશે.
હમ હમ અને અમુક લોકો તો કેવા હોય રસ્તા પર કલર લઈ ને ઉભા હોય અજાણ્યા લોકોને બી રંગી નાખે બોલો.
હા
એટલે આમ હા એટલે આમ ખુશ કે હું પણ ખુશ રહું ને બીજા ને પણ ખુશી વહેંચું.
હા
હમ હમ
પણ આજના આધુનિકમાં તો આપડે રંગો મિલાવટી આવે છે. એના કારણે આપણને અમુક વાર આંખોની સમસ્યાનો પણ સામનો કરવાનો થાય છે.
હા સ્કીન સ્કીન પરે તે થોડાક સાઈડ ઇફેક્ટ થાય સે.
હા હા એટલે બને તો તમે આમ જે નેચરલ કલર હોય. એ વાપરો તો સારું રે.
હમ અમ
પછી આપણે બીજો તહેવાર જોઈએ તો ઉત્તરાયણ
હા એ તો બાપ રે! ઈ તમ કેતી કે મારા મમ્મી તો કેસુડા જ લઈ આવે પછી એને પલાળી રાખે પછી એનું જે કરળ વાળું પાણી હોય ને એનાથી જ અમે લોકો રમીએ. બાકી ગુલાલ હોય બીજા તો કેમિકલ્સ તો ઓછા વાપરીએ.
હા એ સારું રે.
હમ અમ અને હોળી હોળી પ્રગટાવા પાછળ બી એનું બી એક મહત્વ છે કે હોળીમાં આપણેે એના લાકડામાં ખબર આપડે અલગ અલગ વસ્તુ નાખીએ કપૂર નાખીએ કે પછી આપડી ધાણી ને ખજૂર ને બધું નાખીએ.
હા
એટલે પછી બાળવાથી બી વાતાવરણ બધું હોય એ સાફ થઈ જાય.
હા એ તો સાચી વાત છે.
ખેલાઈ
હા
હમમમ
પછી આપણે જોઈએ તો ઉત્તરાયણ આપડે વર્ષનો સૌથી પેલો તહેવાર.
હમ હમ એમાં બધા. દૂર દૂર પતંગો લેવા જાય પતંગ માટે સ્પેશિયલ અહિયાં જાવાનું. ફિરકી માટે સ્પેશિયલ અહિયાં એના એમે આપણી મમ્મી લોકોનું આ ચીકી બનાઈ નાખો, લાડુ બનાઈ નાખો. તલની ચીકી, શીંગની ચીકી અલગ અલગ પ્રકારના લાડુ કેટલું બધું બનાવે.
હા પણ હાલ તમે જો આપણેે જોઈએ ને તો એટલું બધું ઉત્તરાયણમાં આપણને પતંગો જોવા જ નહીં મલતી સવારે. પેલા તો જયારે નાના હતા ત્યારે આપણે જુઓ ને તો છ વાગે તો તો છ વાગે તો એટલી બધી આકાશમાં પતંગો ચગતી હતી ને. પણ હાલ જોઈએ ને તો છ વાગે કોઈ પતંગ જ નહીં દેખાતી.
હા પણ આમ જોવા જઈએ તો એક સારી વાત. પણ કેવાય ને કેમ કે સવાર ન ટાઈમ હોય પક્ષીઓ માટે આવા જવાનો ટાઈમ હોય. તોઈ ટાઈમ ને.
હા એ તો ઘણી હા એતો ઘણી સાચી વાત કીધી તમે.
હમ.
પછી આપ હવે ઓગસ્ટમાં આવશે રક્ષાબંધન ભાઈ બહેન નું પ્રેમ અને. પ્રતિક એવો તહેવાર.
હા. એમાંય મીઠાઈ આવેને નવા કપડાં આવેને ભાઈને રાખડી બાંધવાની.
હા.
આપને બી ગિફ્ટ મળ્યા સામે.
હા. એ પણ એક મજા આવે એ ટાઈમે તો અમુક વાર ભય પણ કેહેતો હોય છે. એટલે મને રાપડી બાંધી દે પછી તું પણ મને ગિફ્ટ આપજે.
હમ.
એની પાછળ પણ આમ એક ધાર્મિક કથા જોડાયેલી હોય છે.
એના વિશે તો મને ઓછી.
હા. એટલે આપે આમ તહેવારોનું ઘણું મહત્વ છે આપણા જીવનમાં.
હા એ તો સાચું.
હા વાંધો નહી સારું સારું ચલો.
હા હા.
અચછી વાત કરીએ આપડે.
હા તો મલો હોય નેક્સ્ટ તહેવાર માં જોડે આઈએ.
હા હા વાંધો નહી ચોક્કસ.
સારુ આવજો.
હા આવજો
હા.